હલો.
હ હલો.
હલો
હા બોલો
કેમ છો?
મજામાં.
તમારા ત્યાં વરસાદ છે?
હા છે ને
કેવો છે વરસાદ તમારે તા?
સારો છે હાલ ચાલુ જ છે.
વરસાદમાં મજા આવે છે તમને?
મજા જ આવેને ના આવે?
કેવું લાગે છે વરસાદમાં
વરસાદ આવ પછી સારું લાગે છે તમને કેવું લાગે છે?
વરસાદ આયા પછી અમને સારું લાગે છે. બીજું તમે વરસાદમાં શું કરું છો?
બીજું વરસાદમાં હાલ તો પલાળી છીએ.
વરસાદમાં તમે ક્યાય બહાર ફરવા જાઓ છો? ક્યાં જાવ છો?
ગઈકા ગઈકાલે જ અંબાજી ગયા હતા.
અરે વાહ, કેવું હતું અંબાજીમાં વાતાવરણ?
સારું હતું વરસાદ ચાલુ હતો ગબ્બર પર ચડ્યા તા.
અચ્છા ગબ્બર પર કઈ રીતે ચડવાનું હોય છે ને કેવું હોય છે વાતાવરણ ત્યાં?
ગબ્બર પર ચાલીને કરવાનું હોય છે લિફ્ટ પણ હોય. લિપ કરી જવું તો એ પણ ચાલીને જવું તો એ પણ.
જો લિફ્ટમાં જવું હોય તો. કઈ રીતે જવાનું હોય છે, ટિકિટ હોય છે, તો કેટલી હોય છે?
ટિકિટ હોય ને એક જનની એકસો પચીસ રૂપિયા હોય.
ઓકે બીજું જણાવો આમ ગબ્બર વિશે.
બીજું તો સારું હતું ત્યાં ઉપર બધું દુકાનો બકાનો ફરવા બરવાનું. કરું હતું તમે નહી ગયા?
ના મુ હજી સુધી ગબ્બર નથી જોયું.
એમ. તો તમે કઈ બાજુ રહો છો તો?
હું અમદાવાદમાં રહું છું.
આમ પ્રોપર અમદાવાદ.
હા અમદાવાદમાં રઉ.
હા. હું મહેસાણાથી છું.
મહેસાણા વિશે બીજું જણાવો.
મહેસાણા વિશે તો બધું ફરવા લાયક જ છે ને.
શું શું ફરવા લાયક છે, મહેસાણામાં?
ગાર્ડન છે, કોલેજમાં એ જઈએ છીએ અમે.
બીજું.
બીજું ઘણું જ છે મંદિરને બધું.
કયા કયા મંદિર છે મહેસાણા માં?
મહેસાણામાં તો રામ મંદિર છે ને ડેપો બાજુમાં મોઢેરા ચોકડી બાજુમાં તેના જે રાધનપુર ચોકડી પરે છે ને અંદર ગામમાં પણ છે.
કયું મંદિર છે?
મંદિર નું નામ આવડતું નહી મને. જૈન મંદિર છે બધા.
અચ્છા તો તમાર મેહેસાણાથી અંબાજી કેટલું દૂર છે?
મેહેસાણાથી અંબાજી એકસો પચીસ કિલોમીટર જેવો સે.
ક્યાંથી આમ જવાય?
અંબાજી જવું હોય તો ક્યાંથી જવાય? બસમાં પણ જવાય ને સાધન પેસલ કરીન પણ જવાય.
બસમાં અંબાજી જવા માટે કેટલો ટાઈમ લાગે?
બસમાં અંબાજી જતી વખતે અડધો કલાક જેવું અડધો કલાક નઈ કલાક દોઢ કલાક જેવું લાગે.
અન કેટલી ટિકિટ હોય છે બસમાં અંબાજી સુધી જવા માટે?
ટિકિટ હતી એક જણની દોઢસો રૂપિયા.
આ નોનએસી કે એસી બસ હોય છે?
એસી, એસી એસી સ પેલી બસ આવેન સરકારી એરી જ.
ઠીક છે, બીજું અંબાજીમાં જોવા લાયક બીજું શું છે?
અંબાજીમાં જોયેલા કામાક્ષી મંદિર હ, ગબ્બર છે પસી ગબ્બર સે પસી આ પેલું કયું કુંભારયા ડેરા છે.
બીજું?
ખાાસ પાચ છો સ્તરો છે અમે તો એ બે ત્રણ સ્તરે જ ગયા તા.
અંબાજી મેઈન મંદિરથી ગબ્બર સુધી જવું હોય તો કઈ તે જવાય?
એ મંદિર કણથી જ જવાનો રસ્તો છે ત્યાંથી તે ત્રણ કિલોમીટર થાય ગબ્બર થી અંબાજી.
તો મંદિરથી ગબ્બર સુધી જવા માટે તમે બસમાં ગયા તા કે ગાડી લઈન ગયાતા?
ગાડી લઈન જ ગયાતા અમે.
તમે કેટલા જણ ગયાતા?
અમે ફેમિલી સાથે ગયાતા.
ઓકે. અને ગબ્બરમાં નીચેથી ઉપર સુધી પહોંચતા મંદિર સુધી પહોંચતા કેટલી વાર લાગે સે?
પલ લાગે ચાલીસ પચાસ મિનિટ એક કલાક જેવું લાગે.
કેટલા પગથયા છે ગબ્બર પર?
નવસો નવ્વાનું એક હજાર જેવા છે.
અને ગબ્બર ઉપર રોપ- વે ની સુવિધા છે.
હા છે ને
તો રોપવેના ટિકિટ કેટલું હોય છે.
એકસો પચીસ રૂપિયા એક જનની.
એમાં કેટલી મિનિટ લાગે રોપ -વે માં નીચે થી ઉપર સુધી જવા માટે,
એમાં તો વારના લાગે આઠ નવ મિનિટ જેવી લાગે,
અને ગબ્બરની ઉપર થી કેવું દેખાય છે, ત્યાં આગળ બધું
પછીતો સારું લાગે છે, હાલતો વરસાદની મોસમ એટલે સારું લાગતીતો ઠંડી હવા.
અંબાજીમાં અત્યારે કેવું વાતાવરણ છે.
અંબાજીમાં અતો સારું વાતાવરણ હશે વરસાદ ચાલુ છે, ત્યાં હાલ
મેં એવું સાંભળ્યું છે, કે અંબાજીમાં ત્યાંનો પ્રસાદ બહુ ફેમસ છે, પ્રસાદમાં ત્યાં મોહનથાળ આપે છે.
હા, હા છે ને
અને અંબાજી મંદિરમાં મેં એવું સાંભળ્યું છે, કે અંબાજીનું જે મંદિર. નો મુ મુઘટ છે, આખો સોનાથી બને મેઢેલો છે.
હા, ગોલ્ડ ગોલ્ડ.
ઓરિજિનલ સોનાના વરકથી શણગારેલું છે મંદિર.
હા.
જોવ. અંબાજી મંદિરતો બહુ ફેમસ છે ગુજરાતમાં ઘણા બધા લોકો અંબાજી મંદિર જાય છે. છે દર્શન કરવા માટે.
હા જાય છે, ને હવે ભાદરવો મહિના આવશે એટલે મેરો પણ ભરાશે બજારમાં. ત્યાં ખુબ લોકો જસે ચાલીને.
અંબાજી મંદિરમાં જો. બધી વ્યવસ્થા મળી રહી છે, ત્યાં રહેવા ખાવાની અને સુવાની વ્યવસ્થા પણ હોય છે.
હા.
અંબાજી મંદિરમાં કોટેશ્વર મહાદેવજી આવેલું છે, પણ ત્યાં બહુ ફેમસ છે.
હા.
એ જોયું છે, તમે કોટેશ્વર મહાદેવ.
ના નહીં જોઇયું.
એ અંબાજી મંદિરથી લગભગ પાંચ એક કિલોમીટર દૂર જ છે. તેમાં એક કુંડ બનેલો છે, તેમાં પાણી પહાડમાંથી આવે છે.
હા હા વાત સાચી.
અને ત્યાં મહા મહાદેવનું મંદિર છે, લોકો દૂર-દૂરથી ત્યાં દર્શન. કરવામાં આવે.
હમ્મ.
અને ત્યાં આગળ વ્હાઈટ પથ્થર અને વ્હાઈટ માર્બલ બહુ ફેમસ છે ત્યાંના.
અંબાજીના માર્બલ પથ્થર,
હમ્મ અંબાજી માર્બલ પથ્થર માટે બહુ ફેમસ છે, સફેદ માર્બલ પથ્થર માટે.
હા.
તમે બધું જોયું છે.
હા જોયુ છેને.
સરસ તમે અંબાજીમાં જમવાની સુવિધા કેવી છે.
અંબાજીમાં જમવાની સુવિધા હશે અમે હોટલમાં ખાધી હતું. ભોજનાલયમાં નતું ખાધું.
અંબાજીમાં જોકે જમવા માટે દરેક પ્રકારની હોટલ ઉપલબ્ધ છે ગુજરાતી, પંજાબી.
હા અંબાજીનું એ પણ છે, ને ભોજનાલય મોટું મંદિર નુ. હા.
સારું હું તમને પછી ફોન કરું.